કેમ કરો છો એ
મજામાં છીએ
જામ્યા લો તમે આ વેકેશન માં ક્યાં ફરવા ગયા હતા કે નહતા ગયા
ના ગયા છે ને એક દિવસ અમદાવાદ રિવરફ્રન્ટ
બસ અમદાવાદ રિવર પણ
હા ગરમી જો કેવી છે
હા તો આપડે જઈએ ને બધા ભેગા થઈને શિમલા મનાલી ને એ બાજુ તો બોલો આપડ ક્યારે પ્લાન બનાવો હમણાં બનાવીશું તો મારો તો વિચાર હતો કે આપણે ત્રણ ચાર મિત્રો ભેગા થઈએ અને પછી ટ્રેન કે બાય રોડ જેમી છા થાય એમ આપણે જઈએ
હમ
કારણ કે આપડ ત્રણ ચાર મિત્રો હોઈએ તો શું કેહેવાય ગાડી ચલાવતા હોય બધા જ તો વારાફર થી ગાડીઓ બધા જ ચલાવે એટલે કોઈ એકને થાક ના લાગે અને અને ઓમ પરિવાર સાથે પણ જઈ શકાય પરંતુ પરિવાર સાથે જઈએ તો પછી ગાડી ચલાવવા વાળા બીજાને મળે નહીિ અને પરિવારમાં પછી પછી મમ્મી પપ્પા ને એ બધાની મોટા મોટી ઉંમર ના એટલે પછી એમને થાક લાગે વધારે હાલમાં થાય તો
હમ મિત્રો સાથે મજા આવે
હા આપડે બધા એક સરખી ઉંમર ના હોયએ એના કારણે આપડે બધા જ્યાં સુધી ચાલીન ફરવું હોય ત્યાં સુધી ફરી શકીએ અને કદાચ આપડે ક્યાં રસ્તામાં દિવસો ઘણા થાય તો આપડે હોટલોમાં ના રોકાવું હોય અને ગાડીમાં જ આપડે આરામ કરી લે હો તો એ થઇ જાય હમ ના થાય એટલા માટે
ના ના બરા બરોબર પણ પેટ્રોલ ડીઝલ એ બાજુ હલે છે કે ન મળતું ફર હરવા જઈએ એટલે ગાદી લઈ
ન એ તો મળે જ છે એ બાજુ નહી એમાં તો કોઈ વાંધો ના આવે પરંતુ અને ઓમ તો આપડા જો બીજો ઓપ્શન હ ટ્રેન ન પણ ટ્રેનમાં એવું થાય કે જો આપડણે ટિકિટો બુક કરીને ગયા હોય બરોબર તો હવે આપડે ગયા પહોંચ્યા ટ્રેનમાં અને આપડે નક્કી કર્યું હતું એના સિવાય આપણને બીજી પણ ઘણી બધી પ્લેસ ફરવા જેવી લાગી હોય ત્યાં અને ત્યાં જવું હો આપણને પરંતુ આપણેે જે નક્કી કર્યું એ પ્રમાણે તો ટિકિટ વળતાની આપણે બુક જ કરાવેલી હોય
હા
તો પછી એના કારણે આપણે બીજું બધું ના ફરી શકીએ અને આપણને ત્યાંથી પાછું આવું પડે
હા બરાબર બરાબર
ગાડી લઈને જઈએે તો આપડે અમ તો ગાડી લઈને જતા પહોંચીયે ત્યાં તો ત્યા ત્યાં ખ અડતાલીસ વસ કલાકનોો તો રસ્તો જ છે સતત ડ્રાઈવિંગ કરો ત્યારે ત્યારે આપડે શિમલા મ નાલી બાજુ પછી
બરોબરોબર
તો મારો પેલા પ્લાન એવો હતો કે આપડે અહિયાયા થી નજીક ના સ્થળોથી ફરવાનું ચાલુ કરીએ જેમ કે પેલા આબુ જઈએ પછી આબુથી આગળ સુંટા જઈએ તો ત્યાં જઈએ એના પછી જયપુર એવી રીતે બધા ફરતું ફરતું જઈએ તો પછી મને વિચાર આવ્યો કે જો આવી રીતે કરીએ આપણે અને બધું ફરતા ફરતા જઈએ ને ત્યાં શિમલા પોતા પોતા જ આપણને વન વીક જેવું થઈ જાય તો પછી આપડે શિમલા તો ફ જ ના શકીએ ને પછી આપડે શિમલા જવાનું કેન્સલ રાખવું પડે એટલા માટે જો આપણે સૌથી પહેલા અયા તો બધું ગાડી ની સર્વિસ વર્વિસ બધું કરાવી ને પછી નીકળી જઈએ શિમલા માટે તો ડતાલીસ કલાક જેવું થાય મેં ગુગલ મેપ ઉપર ચેક કર્યું હતું તો ત્રણ ચાર મિત્રો હોય એટલે રાતના પણ બે જ મિત્રો રાતના ડ્રાઈઇિંગ કરવા વારા પડતા તેમ બીિત તો દિવસે ડ્રાઈવિંગ કરરા તો ચાલી જાય ને
હ તોઆ હોય જાય
હા છ છ કલાક કરીને ડ્રાઈવિંગ કરે તો છ કલાક આ કરે છ કલાક બીજો કરે એવી રીતે ચાર મિત્રો હોય ભેગા થઈને જતા હોય તો ચારે ને ડ્રાઈવિંગ આવડતી હોય એ આપણને ફાયદો રહે કે બધા ડ્રાઈવરો હોય એ કાર આપડે થાક ના લાગે વધારે અને બધાને આરામ પણ થઈ જાય બીજા બધા સુઈ જાય અને આગળ બેઠા હોય બે જે એ જાગતા હોય એવી રીતે એટલે અ કીધું કે તમે એક તમે આવો બીજા બીજા બે મિત્રોને પણ આપડે તૈયાર કરીએ પછી તો
ના બરોબર થરાબર
નકી કરી અને ગાડી લઈને જઈએ ત્રણ થી ચાર મિત્રો તો પછી એમાં પેટ્રોલ ડીઝલમાં પણ આપ પણ બજેટમાં બહુ મોંઘું ના પડી જાય
ના ના બરોર બરોબર બરોબર એ વાત બરોબર તમારી
તો તમે સજેસ્ટ કરો બીજા કયા મિત્રોને આપણેે લઈ જઈશું
સજેસ્ટ એટલે ટુશનમાં આવતા મિત્રોને આપડે લઈએ ઉછીએ કાલ ટ્યુશનર અઠ વાગે ને એટલે ઉછી લઈએ ટુશનમાં શું કરાવનું જે મિત્રોને હોય એને કી દ પછી એક એક દિવસતા મળીને પ્લાન કરીએે કે કઈ કઈ જગ્યા ફરવાનું શું શું બજેટ છે બધાનું કોની ગાડી લ લે લેવાની
હા એ તો છે ગાડી બને ત્યાં સુધી આપણે જેટલી સીએનજી પેટ્રોલ આવીી લઈએ તો આપણને સસ્તી પડે
એટલે આપડે પેલા જોવાનું પેટ્રોલ પંપ ચાલુ છે બંધ છે મળે છે ડીઝલ કે નહીં મળતો એ બધું આપડે જોવું પડે ને ઇન્ટરનેટ ઉપર
ઈ બધું જોવું પડે અને પાછું આપણને જો આવી રતે લાંબા રૂટમાં આપડે ફરવા જઈએ તો વન વીક જેવું તો ટાઈમ થઈ જ જાય આપણને ફરીને આવતા આવતા પાછું તો આપડે જોડે ખાવાનું ને એવું બધું પણ જોડે જ રાખવું પડે જોડે આપડા ક કપડા હોય એ બધા ું હોય પછી પાણી હોય પછી પેટ્રોલ ડીઝલ ન હું તો કહું કે આપણે એક કેબો તો ભરેલો રાખવો જ પડે ગાડીમાં વીસ એક લીટર ન કારણ કે આપણને ખબર ના હોય એ રસ્તે ઉપર ક્યાંય પંપ આવશે કે નહી આવે અને આજકાલ તો ઓનલાઈન ખબર પડી જાય વાત સાચી પરંતુ ઓનલાઈન કરેલા પંપો અત્યારે બંધ થઈ ગયા હોય તો જેમ કે હવે ત્યારે હમણાં નાયરા ના પેટ્રોલ પં્પો હતા એ વન વીક જેવા બંધ જ થઈ ગયા હતા તો હવે કોઈ રસ્તા ઉપર ખાલી નાયરાન જ પં્પ હોય તો શું કરવાનું
હમ બરોબર
એના કારંગ
પછી લાયસસ બાાયસન્ જો જો હોવું પડે કોઈ ભાઈ પાસે હોય ના હોય
હા એ તો જોવું જ પડે ખાલી ડ્રાઈવર ના જોય ને લાયસન્સ જ જોવું પડેમના જો લાયસન્સ હોય એમને
લાયસન્સ હોવા પછી ગાડી ન ન્સ્યોરન્સ હોવ જો એક થયું છે જોઈ
હા એ તો છે અને ગાડીની કંડિશન કમ્પ્લીટ હોવી જોુએ કે કોઈ વાંધો ના આવે હવે લાંબા રૂટમાં સતત ચોવીસ કલાક હાલે ન તો ગાડીને પણ પછો આરામ આપવો પડે ને છ એક છ કલાક જેવો તો આખો દિવસ ચલાવીએ તો પછી નાહી ત ગાડી માં પ્રોબ્લેમ આવી જાય
ના ના બરોબરરોબર પછી રસ્તા જોવા પડે નેપમાં બધું જોવું પડે એક આ રસ્તો ક્યાં જાય છે કય વસ્તુ કય ટૂકમાં પડે ટુંગ શોર્ટકટ પડે છે એ બધું જોવું પડે ને
હા એટલે ને શું શોર્ટકટ પડે છે અને પાછું હમણાં વચ્ચે તો ગૂગલમાં પણ કઈ ભરોસો નથી રહેતો વચ્ચે ખબર હોય તો તમને એકા ફેમિલી જતી રહી અને એમને તૂટેલા ફૂલ ઉપર ગૂગલ વાળા મેપ પલા અળ લઈ ગયા તો આખે ભાઈ પરિવારનુંું ત્યાં ત્યાં જ ઘટના સ્થળે મૃત્યુ થઈ ગયું હતું તો એટલે આપને એ પણ ધ્યાન રાખવું પડે
અને પાછું એ પણ જોવું પડ
શું શુંકો છો તમે હા એ તો છે તમે કીધું એ પ્રમાણે બધું જ ચેક કરવું પડે આપણને અને પછું જતી વખતે આપડ મારા અંદાજે પ્રમાણે આપડું બજેટ કંક પચીસ થી ત્રીસ હજાર પર પર્સન થઈ જાય સમજે તમે એટલે એ પ્રમાણે પછી લોકોને આ મતલબ આપડા